હલો.
અ આવે છે, અવાજ. હ મજામાં
હા-હા આવે જ કવાત તમારે હા, બસ મજામાં.
હ, હા બરાબર આ તો કઈ નહી. તો એ સાચ તો વિચારતી હતી, કે મતલબ હું એક પુસ્તક વાંચતી હતી, તો વિચારું કે અત્યારે તો કવું કે ઘણું બધું બદલાઈ ગયું છે. પુસ્ત બી આપણે પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. અને એ જ પુસ્તક આપણે આપણા ફોન, લેપટોપ અને ટેબ્લેટમાંથી પણ વાંચી શકીએ છીએ તો કેટલો ફરક આવ્યો છે. પહેલાં કરતાં કે પહેલાં પુ તો કોઈનું વાંચન હતુ, હવે ડિજિટલ વાંચન પણ એમાં ઉમેરાઈ ગયું છે. એટલે આજના ટેકનોલોજીના હ વાંચનની રીતે માં ઘણો બદલાવ આવ્યો છે.
હા.
પહેલાં લોકો કેવું કે છાપેલા, પુસ્તકો વાંચતા હતા. હવે આજુ તો એવું છે. કે મોબાઈલમાં ટેબ્લેટમાં ને પેલું જે ઈ રીડર આવે છે. એના દ્વારા પણ લોકો ડિજિટલ વાંચનને પણ લોકો ઘણું પ્રિય બનાવ્યું છે. આજે
હા, આપલે આમ જ્ઞાન મેળવવાના માર્ગ આ સમય સાથે બદલાયા છે. પેલા કો જ્ઞાન નો મુખ્ય સ્ત્રોત હતો. જયારે આજે મોબાઈલ છે, ટેબલેટ છે અને તમે કીધું એમ ઈ બુક છે. એના દ્વારા વિશ્વભર નું જ્ઞાન એક ક્લિકમાં ઉપલબ્ધ છે.
હા અને પણ મોબાઈલ, લેપટોપ કે પછી ઈ બુકમાંથી વાંચીએ તો અમુક એવું છે. કે આપણા આંખો પર તાણ પડે છે. અને એક એવું થાય છે. બટ જ્યારે આપણે પુસ્ત પુસ્તકોમાંથી વાંચ્યું તો એવું નથી થતું આંખો પર તાણ નથી પડતો અને પુસ્તકોમાંથી જો આપણે વાંચીએ તો આપણી એકાગ્રતા વધે છે કારણ કે આપણે જ્યારે મોબાઈલમાંથી લેપટોપ લપટોપમાંથી કેમ વાતા હોય તો ઘણા બધા એવું હોય છે. કે જેનેથી આપણે થોડા આપણી એકાગ્રતામાં ઓછી થઈ જાય છે, આપણું ધ્યાન બીજે ભટકી જાય છે, તો પુસ્તકો વાંચવાથી આપણી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય અને વાંચવાનો આનંદ અને અનુભવ અલગ જ હોય છે પુસ્તકમાંથી તો
હા એ તો વાત સાચી છે કેમ કે એમ પુસ્તકોનું વાંચન સદીઓથી જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ રહ્યું છે. પુસ્તક હાથમાં લઈને વાંચવાથી આપડું ધ્યાન પણ છે કેન્દ્રિત રહે છે. અને આંખો પર ભાર પણ ઓછો પડતો જે વાંચેલી આપ માહિતી છે એ પણ લાંબા સમય સુધી આપણને યાદ રહેતી હોય છે.
સાચી વાત છે અને લાંબા સમય સુધી આપણે પુસ્તકોનો ઉપયોગ પણ કરી શકીએ છે અને ઇન્ટરનેટની પણ એમાં જરૂર નથી પડતી એટલે આપણે કશે પણ ફરવા ગયા હોય કે પછી કશે પણ આપણે મુસાફરી કરતા હોય તો ત્યાં પણ જ્યાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી હોતી ત્યાં પણ આપણે આપણું પુસ્તક શાંતિથી વાંચી શકીએ છી
હા પકો પુસ્તકો આપ આપણને આમ ધીરજ અને ઊંડાણ પૂર્વક વિચારવાની આદત શીખવે છે.
સાચી વાત છે તો મેં ડિજિટલ વાંચનનું એમાં પણ અમુક ફાયદા છે જેમ કે હજારો પુસ્તકો આપણે એક જ ઉપકરણમાં રાખી શકીએ છ છે. અને ગમે ત્યાંને ગમે ત્યારે વાંચી પણ શકીએ છીએ એ વસ્તુ તો અને માહિતીઓ પણ આપણે ઝડપથી શોધી શકીએ એમાં
હા.
ઘણી બધી ઈ બુકો મફતમાં પણ ઉપલબ્ધ હોય છે બટ ઘણી બધી એવી બુકો હોય છે પુસ્તકો હોય છે. કે જેના માટે આપણે પૈસા ભરવા પડે છે.
હા એ તો સાચી વાત છે.
અને એ પર્યાવરણમાં પણ એક સારો ભાગ ભજવે છે કે. કાગળનો ઓછો ઉપયોગ થાય છે તો ઝાળ પર્યાવરણને એટલું નુકસાન નથી થતું ઝાળ એટલા કપાતા નથી
હા અને ડિજિટલ વાચન તો વિદ્યાર્થીઓ માટે આમ ઓનલાઈન નોટ્સ છે ઈ બુક્સ અને શૈક્ષણિક જે એપ્લિકેશન્સ આવતી હોય છે. અભ્યાસ માટે એ પણ વધુ સરળ અને ઝડપી બને છે.
હા સાચી વાત છે અને એનાથી કશે પણ આપણે કોઈ પણ માહિતી ઝડપથી મળી જાય છે આપણને ડિજિટલ વાંચનથી
હા એ તો સાચી વાત છે. અને ડિજિટલ વાંચન થી તો સમય અને પૈસાની પણ બચત થતી હોય છે.
હા સાચી વાત છે પરંતુ ડિજિટલ વાંચનના અમુક ગેરફાયદા પણ છે. જેમકે વધુ સ્ક્રીન ટાઈમથી આંખો પર અસર થાય છે. આજકાલ તો નાના-નાના બાળકો લોકોને પણ ચશ્મા હોય છે અને અને મેં કીધું એમ કે આપણી એકાગ્રતા ઓછી થઈ જાય છે. મોબાઈલની નોટિફિકેશન્સના કારણે આપણું ધ્યાન પણ ભટકી શકે છે અને ડિજિટલ વાંચનમાં તો ઇન્ટરનેટ અને બેટરી પર નિર્ભરતા રહે છે. કે બેટરી ફોનમાં કે લૅપટોપમાં હોય તો આપણે વાંચી શકીએ અને ઇન્ટરનેટ પણ જોઈએ છે એના માટે.
હા અને ઘણી વાર તો લોકો આમ વાત કરતા વધુ સમય તો મોબાઈલ પર અન્ય કામોમાં જ પસાર કરી દેતા હોય છે. હા.
અને સા પુસ્તકોના માચનેથી કેવું થાય છે કે આપણે આપણી એકાગ્રતા તો સારી જળવાયેલી જ રહે છે પરંતુ એ આપણે હંમેશા માટે આપણી પાસે રાખી પણ શકીએ છીએ. આપણને કોઈક વસ્તુ એવી સારી લાગે તો આપણે એને હાઈલાઇટ કરી શકીએ છી કે એ પાનું આપણે ફરીથી જોવું હોય તો એને વાળીને કેમ રાખી પણ શકે છે.
હા અને આપડે જયારે લાઈબ્રેરીમાં બેસીને બેસી આમ વાત તો આપડે આમ વાંચ નું અનુભવ થાય છે. પુસ્તકના આમ પાના ફેરવાની જે મજા હોય છે અને પુસ્તકની જે સુગંધ હોય છે આ બધું અમે એક અનોખો આનંદ આપે છે આપણને.
સાચી વાત છે સાચી વાત છે અને નવી પુસ્તકોની તો જે સુગંધ હોય છે તો ખૂબ જ સુંદર હોય છે.
હા હા. આમ જોવા જઈએ તો આમ ડિજિટલ વાંચન અને પુ પુસ્તક વાંચન એકબીજા નામ પૂરક તો ના કહી શકાય.
હા પૂરક તો નથી પણ હ ઊંડા અભ્યાસ અને લાંબા સમય સુધી વાંચવા માટે તો છાપેલા પુસ્તક તકો જ વધુ અનુકૂળ લાગે છે મને.
હા આપડે જયારે આમડ ઝડપી માહિતી જોઈએ અને સંશોધન કે નવીન જ્ઞાન મેળવવા માટે પણ આમ ડિજિટલ વાંચન ખૂબ જરૂરી છે.
હા એટલે કોઈ બંનેના ફાયદા અને ગેરફાયદા તો છે પરંતુ અ બંને વધ સારું છે બંને વધ માહિતી મેળવવા માટે આપણને મદદ કરે છે.
હા એ તો સાચી વાત છે.
પુસ્તકોનું વાંચન અને ડિજિટલ વાંચન બંનેના કેવું કે અમુક ફાયદા અને મર્યાદા છે. પણ બંનેનો યોગ્ય અને સમંતુલિત આપણે જો ઉપયોગ કરીએ તો આપણને શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.
હા એ તો સાચી વાત છે અને વિદ્યાર્થી તરીકે તો આપણેે આમ બંને નો ઉપયોગ કરવો જોઈએ. પરીક્ષાની તૈયારી માટે પુસ્તકો સાથે ડિજિટલ સાધનો ન પણ સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજી નો ઉપયોગ એટલો જ કરવો જોઈએ જેટલું તે આપડા જ્ઞાન અને વિકાસ માટે મદદરૂપ બને.
સાચી વાત છે અને પુસ્તકો આપણે એવી રીતે પણ પુસ્તકોને ટેકનોલોજીનો જોડે ઉપયોગ કરી શકીએ કે આજ કે ઘણી બધી વેબસાઇટ છે. જેના પર આપણે આખું પુસ્તક આપણે પરીક્ષાના ટાઈમે નથી વાંચી શકતા. તો ત્યારે એ પુસ્તકને આપણે પીડીએફ ફોર્મેટમાં એ વેબસાઇટ પર આપણે નાખી અને એ આખાનો આપણને નિષ્કર્ષ મળી જાય છે. તો આપણે ટૂંક સમયમાં આખી પુસ્તકની અ માહિતી જેમ કે સમરી આપણને મળી જાય છે તો એ ખૂબ સારું એક અ સાધન છે.
હા અને ડિજિટલમાં તો કેવું થાય છે કે બાળકો આમ વધારે પછી ડિજિટલ પર નિર્ભર થતા પણ થઈ જાય છે. પછી કોઈ લાઈબ્રેરી છે કે ત્યાં પોતાની આમ બુક શોધવા જતા જ નથી.
સાચી વાત છે અને આજકાલ તો લાઈબ્રેરીમાં ઘણા ઓછા બાળકો જોવા મળે છે. કોઈ કોલેજની લાઇબ્રેરી હોય કે જાહેર લાઇબ્રેરી હોય બધા અવે ફોનમાં જ પુસ્તકો રાખવાનું વધારે અ પસંદ કરે છે.
અ હા અને આપડે પણ આમ યાદ રાખવું જોઈએ કે માધ્યમ બદલાઈ શકે છે. પણ વાંચન ની જે આદત છે એ આપડે આમે ક્યારેય ના બદલવી જોઈએ.
સાચી વાત છે ને અ વ તમે પુસ્તકાલયમાં લાઇબ્રેરીમાં જઈને વાંચો તો તમારી આસપાસ બધા જ લોકો વાંચતા હોય તો તમને વાંચવામાં વધુ પ્રોત્સાહન પણ મળે છે. અને તમે એકબીજા સાથે વાત કરી એકબીજાને સમજાયવુ પણ શકો છો જ્યારે તમને ફોનમાંથી વાંચો છો ત્યારે તમે એકલા વાંચો છો તો ત્યારે ઘણી વાર તમે કીધું એમ બી યુવાનો બીજી બધી વસ્તુઓમાં અ પોતાનું ધ્યાન ભટ ભટકાવી લેતા હોય છે.
હા એ તો સાચી વાત છે. અને જે વ્યક્તિ આમ વાંચે છે, સતત શીખે છે અને વિચારે છે એ જ એના જીવનમાં આમ આગળ વધી શકતી હોય છે.
સાચી વાત છે ને મારા ખ્યાલથી તો પુસ્તકોનું જ વાંચન બને ત્યાં સુધી રાખવું જોઈએ કોઈક વાર જ્યારે આપડે પુસ્તકો આપણી પાસે ના હોય તો ત્યારે જ ઓનલાઈન કે કંઈક એવી રીતે ફોનમાંથી વાંચવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. હું તો આમ એટલું કહીશ કે પુસ્તકો નું વાંચન હોય કે ડિજિટલ વાંચન હોય. બંનેનો હેતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો જ છે. અને સમજદારી એમાં છે કે પરિસ્થિતિ પ્રમાણે બંને નો સંતુલિત ઉપયોગ કરીએ આપડો
હા એ જ તો તમે ખૂબ સાચી વાત કીધી.
હા અને પુસ્તકો તો આમ જ્ઞાનનો ખજાનો છે અને ડિજિટલ વાંચન તે ખજાના સુધી પહોંચવાનો આમ ઝડપી માર્ગ છે.
એ હા. ને હા હા સારું સારુ.
તમે પુસ્તક વિશે જે કીધું એ પણ ઘણી સારી બાબત રેય.
હા સાચી વાત સારુ હા ચલો.
હા.